હલો.
હલો.
ખુશભાઈ.
હા બોલો અવાજ આવે છે?
હા આવે છે તમને આવે છે મારો અવાજ? તો આજ આપડે કયા ટોપિક ઉપર વાત કરીશું?
આપડે બધા ફરવાના સ્થળો વિશે થોડી ઘઈ ચર્ચા કરીએ.
હા તો તમે ગુજરાતમાં રહો છો તો તમે કયા કયા સ્થળો ફરેલા છો અત્યાર સુધીમાં?
ફરવામાં તો આ બાજુ નજીક ના સ્થળ પેલા પસંદ કરીએ ફરવાનું‌‌. કેમ કે આપણે આ બાજુ પાટણમાં રહેતા હો છે, તેના બીજા મંદિરો હોય ગુજરાતી મંદિરો વધારે હોય. એટલે ત્યાં ફરવાનું વધારે થતું હોય.
હા એ તો છે, ગુજરાતીમાં ગુજરાતમાં મંદિરો જ કેટલા બધા છે, જેમ કે દ્વારકા, સોમનાથ પછી ઊંઝા બધા અલગ અલગ મંદિરો છે, તેમ જ સ્વામિનારાયણનુ તમે અક્ષરધામનું મંદિર જોયેલું છે?
જોયુ છે, ને ત્યાં પણ સારું જ છે, ત્યાં બહુ જ ટાઈમ થઇ ગયો ગયા હતા એમાં.
હમણાં ત્યાં નવામાં શું
હમ.
વધારે લાાઈટિંગ શૉ ને એવું બધું પણ કરેલુ છે તમે એનું સાંભળ્યું છે?
જોયું તો નથી પણ આપણે ખબર છે કે ભાઈ નવું કરે છે બધું અપડેટ ને
હા પછી તમે દ્વારકા કે સૌરાષ્ટ્ર બાજુ ફરવા ગયેલા છો?
દ્વારકા ને બધું તો નથી ગયા, એ બાકી છે.
હા હા.
એ બાજુનું જો પ્લાન કરીએ તો અઠવાડિયુ નીકળી જાય.
ફરવા જઈ ને આપણે એટલે, નવ ટકા ટ્રાવેલિંગમાં જતો રહે ગાડી એમાં.
ટ્રાવેલિંગ માં તો જતો જ રવ હ.
આપણે ફરવાનું ઓછું કરીએ.
હા.
ટ્રાવેલિંગ જ વધી જાય આપણું ફરવાનું ઓછું થાય અને ટ્રાવેલિંગ વધારે થાય.
અંતર વધારો એટલે એ બધું થાય.
બીજા ગુજરાત ના..
પ્લાન કરેલો હોય તો એ એ બાજુ જવા જેવું છે. પણ આપણે ટાઈમ નું જોવું પડે. ઉનાળામાં આપણને.. ટાઈમ ના હોયને. ગરમીમાં હેરાન..
હા.. ગરમી કેવી.. આજે નહી એમાં કંટાળી જવાય જઈએ તો પણ
ટાઈમ પણ ના હોય ને ઘરમા...
કંઈક મજા આવે. જેમ કે આબુ, શિમલા, મનાલી
એ બાજુ ન પ્લાન કરવો હોય તો થોડો ટાઈમ વધારે લઇને નીકળવું પડે. તો એ બાજુ નો પ્રવાસ થઇ જાય..
પરંતુ એમાં તો આપણે આમ્ કંઈ ખાસ નક્કી ના કરવાનું હોય ને. ટુર્સ ટુર્સ જતી હોય ટ્રાવેલર્સ ટુર્સ તો એ ટુર્સ માં આપણે કરાવી દઈએ તો હાલે ને એમ...
હવે, બધા સાધન ના શોખીન હોયએ તો પોતાનું સાધન હોય લઈને જવાય.. કારણકે એનામાં... સાધનમા જ ફરવાનું હોય.
હા હમણાં જ મારા મામા પણ ગયા હતા હા તું ગાડી લઈને ગયા ત ફરવા છે ગુજરાતી પંજાબ બોલો
મને શોખ હોય ટ્રાવેલિંગ ન એમને એ પણ ફરી શકે છે એવું નહ કે હુંરે જઈને જ બધું ફરવું ને આવેલી જમવાનું અને બધા ખાવાનું નવું નવું જાણવા મળે જોવા મળે થઈ જાય બધું
કે તમે સાપુતારામાં તમને ખબર છે કે કયા ટાઈમમાં જઈએ તો આપડે ફરવાની મજા આવે કે શાંતિ હોય
ઠંડુ વાતાવરણ ના હોય ચોમાસું ના જવાય માપનું વાતાવરણ હોય હમ જાન્યુઆરીમાં જઈએ તો સારું ર
તમે આઉટ ઓફ ગુજરાત ફરવા ગયેલા છો
હે છન ભાઈ
કઈ જગ્યા ઉપર
હમ અને મુંબઈ બાજુ ની બાજુ પણ ગયા છીએ
હમ ઈ બાજુ આ આપડે એકસલ વા ન એ બાજુ હ
ઓ બાધુ છોરા છોરા હોય તો વધારે મજા આવે ફેમિલી સાથે થોડું ઓછું પણ ફેમિલી ને બધામાં ફાવે નહ છોરા ને બધાને મજા આવે
હા એજ છે એ ઇમેજિક આ વર્લ્ડ ને એમાં ને
હા એમાં બઠ થોડી નીકળી જાય આજુબજુ બધું ફરવાનું છે ને
કમ મેં તો બે ત્રણ જ નામ સાંભળેલા છે એમેજીિકા વર્લ્ડ એક્સેલ વર્લ્ડ તમે બીજા જણાવી શકો શ છ ફરવાજ
નિમ ઓળગ છે ને શું નામ અરવાજુ હરિયા કિનારે એ બધું કે ફરવાનું
હા એ છે બીજું
ઘણી વસ્તુ છે બધી જગ્યાએ છે પણ એના માટે પહેલેથી પ્લાનિંગ કરવું પડે પ્લાનિંગ વાર બધું થઇ જાય
પ્લાનિંગ આ કરું પડે છે
એમ તો આપડે ગુજરાતમાં જ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એના માટે કોઈ એડવાન્સમાં બધું પ્લાનિંગ કરવું પડે અને બુકિંગ પણ કરાવવું પડે
ફરવાના ટાઈમ નથી મળ્યો મને કામોમાં એમાં ફરવાનો ટાઈમ જ નથી મળતો
એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બધું છે પણ હવે એમાં અઠવાડિય નીકળી જાય આરામથી
હા સ ઓ ખેણી થી બાજુ જ તમે ગણલા હો તો તમે પ્લાન કેવી રીતે બનાવ્યો તો તમે જણાવો તો અમને જવું હો તો જતા ફાવે
એ ભ લખશે
હા હા બાકી આ વાત અમે ફરવા ગયા તા દ્વારકા અને એ બાજુ મહિના પહેલા તો એમાં એ ખુબ મજા આવી સૌથી પહેલા અમે અહિયાંથી નીકળ્યા ઘરેથી તો અમે સાણંદ પુર દર્શન કર્યા હનુમાનજી ના એ પછી તમે ત્યાંથી નીકળ્યા દ્વારકા જવા માટે તો દ્વારકા જ પહોચ્યા સાંજે અને ત્યાં રોકાણા એના પછી સવારે દર્શન કર્યા અને આનંદ લીધો. પછી ત્યાં બીચ છે તમને ખબર છે શિવરાજપુર બીચ
હમ
એની ખાસિયત એ છે કે એમાં પાણી છે ને ગોવા બીચ ઉપર જેવું પાણી હોય છે ને એવું ક્લીન પાણી છે એ બીચ ઉપરે પછી ત્યાંથી અમે સોમનાથ ગયા. સાંજે સોમનાથ રો કાણા સવારે દર્શન કરીને, ત્યાંથી પાછી પાછા વળ્યા તે વીરપુર જલારામ બાપા ના મંદિરે દર્શન કરીને પાછા આવે એટલે આવી રીતે અમે પ્લાન કર્યો હતો તમારે જવું હોય તો તમને જતા ફાવે એટલા માટે એતો ત
હા એ તો બરાબર છે હ જઈ શકે એવું છે. એક બે હ પ્રોગ્રામ કરો થઈ જાય.
હા આમાં તો અમને ટુ નાઇટસ એન્ડ થ્રી ડેઝ થયા હતા.
બરાબર. થઇ જાય ત્રણ દિવસમાં થઇ જાય.
એવીજ રીતે રાજસ્થાન બાજુ જો જઈએ તો એમાં આવુ જઈએ પહેલા પછી કે ઉદયપુર પછી જયપુર એ રીતે જયપુરને પિંક સિટી પણ કહેવામાં આવે છે એજ એ બા છે રાજજવાડા મહેલો એવું બધું વધધા જોવાનું છે એટલે જો તમને વિશે જાણવું હત તો તમે રાજસ્થાન પણ ફરવા જાવ તો પણ તમને મજા આવે.
ઓ એ વાત એ એ વાતનું સારું છે આપડે તો નજીક હો સો બસો કિલોમીટરમાં તો એમ જઈ શકાય.
હા.
વધારે અંતર હોય તો પછી. મુુંબઈ અને એ બાજ અને હવે તો ઉત્તર પ્રદેશ બાજુ થઈ ગયું છે. જો ઘણું બધું ફરવા
હા આપડે જો ટાઈમ હોય તો આપડે જઈ હકીએ ફરવા માટે બધા
પ્લાનિંગ બનાવવું પડે બાક જવા માટે
હા
ક કે એડવાન્સ ન પ્લાન કરી તો જ આ બધામાં ટાઈમ મળે હોટલનું બુકિંગ એડવાન્સમાં કરવું પડે
બણોટેાલું કે લોકો એટલી ભીડ હોય એ જગ્યા ઉપ જેથી આપણને ફરવાની પણ મજા ના આવે
જવું તો તો રેગ્યુલર દેશમાં જઈ એતો જ મજા આવે
એ પણ હોવા જોઈએ ને આપ કામ છ સ્કૂલ હોય કોલેજ હોય બધું પણ હમ એટલે એનાધ ટાઈમ કાઢીને જવું પડે તો મેળ આવે
હા ટમ કાઢને વેકેશનમાં જઈએ તો આપડે મેળો ના આવે કઈ
એ ગોઠવશું આપડે બધું કેવું થાય છે જોઈશું
હા તે ગોઠવો તો તમે અમને પણ જણાવજો જો અમારી પરીા ના હોય કે તો અમે પણ તમારા સાથે જોડાાય છે
આપડે મળરીએ પછી